દ કમ ક
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગલો ગેમ
શું હાલ છે તમારો બસ મજામાં છું ભાઈ
હું પણ મજામાં છું ભાઈ
તો આજે કઈ વિષય પર ચર્ચા કરવાનું
આજે હું વિચારું છું આપડે શોખુનુ મહવ ચર્ચા કરીએ
બોવ જ સરસ વિષય છે ભાઈ દરેક વ્યક્તિને કોઈ ના કોઈ શોખ હોવું જ જોઈએ
હમ એ તો સાચી સીધુભાઈ પેલા તો એ જણાવો કે શોગ એટલે શું હોય છે અને
છ ખબર ની ભાઈ જો બે તને સમજાવુ. હા, જે કામ આપણને આનંદ રસ અને મનની ખુશી માટે કરીએ તેને શોખ કહેવાય.
હા એ તો સારું તારો શોખ શું છે ફેર
મને પુસ્તક વાંચવા નવી ટેકનોલોજી વિશે શીખવા અને ક્રિકેટ રમવાનો બોવ શોખ છે ભાઈ. માને ક્રિકેટ રમવાનું અને જોવાનું બહુ શોખ છે. ક્રિકેટ રમીને જો આનંદ આવે ને બહુ મજા આવી જાય તને કોણ શોખ છે?
મને સંગીતો સાંભળવું પ્રવાસ કરવા ગ્રાફી કરવી બહુ ગમે છે. પ્રવાસ કરવું મને બ એમાથી બધું ગ જ્યાદા ગમે છે. વધારે ગમે છે પ્રવાસ કરવામાં સંગીતો અને સાંભળ્યો પણ
શોખ આપણને રોજિંદા જીવનની વ્યવસ્થા માટે થોડો આરામ આપે છે. જો આપણેે અ દરરોજ થોડો સમય નીકાળીને અ આ પોતાના શોખ પૂરા કરે તો જો આપણા મન છે ને એને બહુ આનંદ થાય અને એના પછી આપણેે આપણા રોજિંદા કામો કરવામાં પણ આનંદ આવે કારણ કે શોખ આપણા મનને પ્રસન્ન કરી દે છે.
હમ હા એ તો ભાઈ સારું કીધું આપડે આપડા પસંદીદા કામ કરીએ ને તો આપડે બહુ આનંદ આવે જયારે આપણે પોતાના મન ગીતમાં કામમાં સમય પર પસાર કરીએ છીએ પ્રસન્ન થઈ જાય
હા સાચું સાચું શોખ તળાવ ઘટાડવા માટે મદદ કરે છે જો આપણા રોજિંદા જીવનથી આપણને કઈ તળાવ હોય અને અ જયારે આપણો કોઈ દિવસ બોવ ખરાબ જાય અને આપ આપડે એના પછી આપડા સોફ નો કામ કરે તો એનાથી જો આપડા અહ જો દિન ખરાબ ગયા હોય ને અહ એના પછી આપણને આનંદ પ્રસન થાય અને આપડે જો દિન ખરાબ ગય એને ભૂલી જાય
હા, આજ મન આપડું ત્યાંજ મન આપડું સહી થઈ જાય, એટલે એજ કેસની આજકાલ વિદ્યાર્થીઓ પણ અભ્યાસ નું ઘણું દબાણ હોય છે.
નઈ સારું કીધું
હમ્મ. એટલેજ આપડે અભ્યાસની સાથે કોઈ સારો શોખ પણ હોવો જોઈએ, જેના થી આપડો અભ્યાસ નો મન તો લાગી રહીએે અરે અને આપણું શોખ પણ
એટલે કે આપડે એ, એવું લાગશે પણ નઈ કે હું, ઉ પૂરો, કે પૂરો દિન ભણવા ભણું છું, ભણું છું, અભ્યાસ કર તો આપડે શોપ પણ, પણ ધ્યાન જોવું જોઈએ તેનાથી મન આપડું, સારું રહેશે.
ને સારો કીધું, જો આપડે અહ શોખ અહ સાથે સાથે કરે આપ રોજિંતા જીવન સાથે સાથે, તો એનામાં આપણને એવું લાગે કે આપડા જીવન, આખો કંટાળાથી નીકળે છે, આપણને એવું પણ લાગે આપડે આપડા જીવનમાં કામ કરતા કરતા
કઈ કરી રહીએ, હા. હા, એતો સાચું કીધું શું શોખ અભ્યાસ પણ અભ્યાસમાં પણ મદદ કરી છે, મદદ કરી શકે?
હા પણ જયારે મન તાજું રહે છે. અહ ત્યારે અભ્યાસમાં વધુ ધ્યાન અહ કેન્દ્રિત કરી શકાય છે.
હા, એતો સારું કીધું ભાઈ. કેટલાક લોકો કહે છે કે શોખમાં સમય બગડે છે. તને શું લાગે છે?
નઈ નઈ ભાઈ, એમની કવાનું કે શોખ થી સમય બગડે અહ જો મર્યાદામાં સમય આપીને તો શોખ સમય નો બગાડ નથી પરંતુ એ વ્યક્તિના વિકાસનું અહ સાધન છે.
સાચું સાચું છે ભાઈ, શોખથી નવું કુષ્ણ કુષ્ણતા પણ વીક વિકસે છે.
હા, જેમ કે આ ચિત્રકાર સંગીત, લેખન, અથવા રસોઈ શીખવાતી નવી પ્રતિભા વિકસે છે.
ઘણા લોકો પોતાની શોખને કાર વીમા પણ બદલી દે છે
બિલકુલ બિલકુલ, આજ કલ ફોટોગ્રાફર, સંગીતકાર, યુટ્યુબર અને લેખકોને પોતાના શોખનેજ વ્યવસાય બનાવ્યો છે. તે લોકો પોતાના અહ શોખને અહ ઉપર અહ પ્રદર્શન કરીને અહ પૈસા મેળવી દે છે. અહ આજ કરજો બઉ બધા ઇન્ફ્લુએન્સર આવી ગયા છે એ કોમેડી વિડીયો બનાવે છે. અને એ કોમેડી વિડીયો થી લોકોને હસાવે છે અને એના શોખ પણ પૂર્ણ થાય છે અને એને પૈસા પણ મળે છે.
અલગ હોઈ શકે.
હા હા કોઈને જો અ બા કામ ગમે. કોઈને રમત ગમત ગમે. કોઈને વાચન ગમે કોઈને સંગીત ગમે એવું નથી કે બધા લોકો ને શોખ એ એકજ હોય છે અ જો મને ક્રિકેટ રમવાનો અને ગમે છે તને સંગીત સાંભળવાનું ગમે છે એવી જ રી તે બધા લોકો ના પોતાના અલગ અલગ શોખ હોય છે.
હા સ શું મોંધા મોંધા શોખ જ સારા હોય.
ના ના સારો અ સારો સોખ આપણને ખુશી આપે. અને કંઈ નવું શીખવું.
હમ કઈ નવું શીખાવે ને હા એ તો સાચું કીધું વા પાચનક કેમ સારો માનવામાં આવે છે. વાચન નો શોખ.
હ કારણ કે તે જ્ઞાન વધારે છે. ભાષા સુધારે છે અને અ વિચાર શક્તિ વિકસાવે છે.
હમ એ તો સારું કીધું રમત ગમત નો શોખ શું ફાયદો આપે છે રમત ગમતમાં
અ રમત ગમત કરતાથી આપડા પોતાના જે શરીર છે ને એ તંદુરસ્ત તરહે છે ટીમવર્ક શીખવા મળે છે. અને આત્મવિશ્વાસ વધે છે.
આ શું મોબાઈલ ચલાવવાનું શોખ કેવું શું લાગે છે મોબાઈલ ચલાવાથી શોખ પૂ
એ ભાઈ છે કે તારા ઉપયોગો હા હોય સક કે મગર એ તારા ઉપયોગ શીખવા અ કે સર્જનાયક કાર્ય માટે થાય તો સારું. પરંતુ જો માત્ર કલાકો સુધી સોશિયલ મીડિયા ચલાવવાન હોય તો એ સારું સોફ નથી કેહેવાય શકાય કારણ કે જો આપડા આખ જો આપડા આખા દિવસ મોબાઈલ પર સ્રોલિંગ જ કરતા રહે તો એ સારું શોખ નહી ખવાય એ આપડી અ એક ગંદી આદત કઈ શકાય.
હમ એ તો સાચું કીધું ભાઈ ખુબ સાચી વાત કી ભાઈ.
હા શોખ એવો હોવો જોઈએ. જે આપડા જીવનમાં સકારાત્મક ફેરવાર લાવે એ આપણને મદદ કરે. એમ નહી કે કે આપડા જીવનને બરબાદ કરી નાખે
હમ શું માતા પિતાને બાળકોનો શોખ વિકાસવામાં પ્રોત્સાહન આપવું જોઈએ કે ની જોઈએ.
જરૂર જરૂર તેનાથી બાળકોની સર્વાગી વિકાસ થાય છે.
હમ શોખ અને સફળતા વચ્ચે કોઈ સંબંધ હોય છે.
હા. શોખ સર્જનાત્મક વધારે છે આત્મવિશ્વાસ વધારે છે અને નવી તકો ઉભી કરે છે.
હમ. આર્યન અચ્છા થી હા મને સમજાયું કે શોખ માત્ર મનોરંજન માટે નથી
બિલકુલ બિલકુલ આ સોફ આપડા વંજન માંથી નથી. પરંતુ એ આપણને જો આપણને હા. કઈ મદદ કરે કે આપણા જો ભવિષ્ય છે એમાં કઈ મદદ કરે તો આપડે કહી શકીએ કે શોખ અ આપડા માટે બહ સારું છે તેથી એમ નથી લાગતું કે મોબાઈલ ચાલવાનો એ શોખ નહી કહેવાય શકાય શોખ એ ન કહેવાય જે તારા જીવનમાં તને કઈ મદદ કરી શકે.
હા કઈ ફાયદો લાવ શકે ને? કઈ ફાયદો કઈક જ્ઞાન કઈ કુછ આપી શકે એટલે એને શોખ કેવાય.
હા, સારું એ આપડા વ્યક્તિત્વ ના અ વિકાસ માં મહત્વની ભૂમિકા ભજવે છે એને આપણેે એક સારો સ શોખ કરી શકે.
હમ ચાલ આપડે આપડા શોખ માટે પણ દર અઠવાડિયે થોડો સમય કાઢીએ.
જરૂર જરૂર જીવનમાં કામની સાથે મનગમતી પ્રવૃત્તિ માટે સમય કાઢવો પણ એટલે જ જરૂરી છે કારણ કે જો આપડા આખો દિવસ તો અઠવાડિયા જો ખાલી પોતાનું કામ કામ કામ જ કરે તો આ પડા જે મગજ છે ને એને તાજગી નહી મળે અને એમ થાય કે શું કામ કામ કરવાનું આખો દિવસ અને જો આખું આખા દિવસ તો ખાલી અડધો જ કલાક પોતાના શોખ નો સમય અ પિતા એવું લખીશ કેવું આનંદદાયક થઈ ગયુ.
હ આજનો દિવસ બહુ સારું ગયો બઉ આનંદદાયક ગયો કે ભાઈ આપડે આપડા શોખ ઉપ ઉપર પણ કામ કર્યા અને અભ્યાસ પણ કર્યા.
હા મેં બહુ સારી વાત કરી. જીવનમાં કામ ની સાથે સાથે અ મનગમતી પ્રવૃતિ માટે સમય કાઢવો એક એટલા જ જરૂરી છે.
હ ચલ ખુબ સરસ વાત અમન ચાલ ખુબ સરસ આભાર. ચાલ મળીએ જય શ્રી કૃષ્ણ.